હતો અને પ્રેમમાં વડું એનું મૃત્ય. હા તમારી વાત સાચી છે હાલ હા આવી રહ્યો છે કેક. આપણે અહિયાં કે હું શહેરમાં રહું છું. અને શહેરમાં જીવન અમારું ખુબ જ હાવી હોય છે કે. તે તેના કારણે એ ખુબ જ જરૂરી છે કે. આપણે એવું એવું જીવન જવું જીવું છે. કેમ કે અમારે હવાથી ર નોકરી કરવી જ પડે છે પાર્ટ ટાઈઇમ જોબ પણ કરવા પડે છે અને અમારી ઈન્કમ વધારે આવતી નથી. અને ગામડામાં જીવન ખુબ જ સારું છે ભેસ પોસેે છે. પછ ગમે ત્યારે વાહન નેવા ચલાય લે છે અને નોકરી પણ સાથે કરે છે અને ઘણા પ્રકારના બિઝનેસ પણ કરે છે એટલે ચાર ચાર વસ્તુ એક સાથે. એટલે તેઓ તરત ફોર્ચુનર એમાં પણ ઉતારી પાડે છે. અને શ હશે હેારનું. એનું જીવન ખુબ જ ભારી હોય છે જો. પણ એવું એવું કરવું જોઈએ કે. અમારા ત્યાં પણ નોકરીને હું સારી કરું તો ફોર્ચ્યુનરને હ ઉતાર આવી પણ. જો આપણા શહેરમાં બિઝનેસ ખુબ જ સારું ચાલે છે. શહેરમાં બિઝનેસ ના લીધે આપણને ખુબ જ ઈન્કમ પણ. પણ આવી સારી આવે છે તમારે.
તમારી વાત સાચી હશે તમે કેમને મ કે.
હે બોડાા.
શહેર ન નું બધું અંતર છે જેથી કરીને. તેથી કરીને. તમે જાણો છે કે આપણે ગામડાનું જીવન બેસ્ટમાં બેસ્ટ હોય છે અને. તેમનું જોવા જાય તેમ જોવા જાય તો વધું ડિફિકલ્ટ હોય છે ત્યાં ગણ. તિકો ન સહન પણ કરો આપણે ગામડામાં રહીએ તો ગામડાનું. શરીકરણ જેમ કે તમે હોવાનું શુદ્ધ હોવા શુદ્ધ અને. કથાર ઉપર તો. શુદ્ધ ફીલ કરીને આપણે જીવન ગુજારી છીએ જેમ કે સવારે ઉઠો એટલે. આપ હમણાંનું જીવનમાં કેવું હોય છે કે ત્યાં ચકલા નો અવાજો હોય છે એ આપે સાંભળીને આપનો એવું અનુભવ સવારની સ એટલી મસ્ત હોય છે જેથી આપને આ ગામડામાં રહેવાનું વધારે પડતું પ્રોત્સાહિત કરે છે જેમ કે લોકો ત્યાંના ત્યાંના લોકો તો એવું જ છે કે આપડા શહેરના વસ્ શહેરમાં વસ્તુ બુ ઉપલબ્ પણ હોય છે જેમ કે સારવાર છે. એ બધું વધારે પડતું ડેવલપમેન્ટ હોય છે જેથી કરીને ત્યા ત્યાં રહેવું પણ સારું હોય છે પણ ગામડાનું જીવન આપણે વધારે પડતું
બેસમાં બેસ ગણાય એવું એવું કહેવામાં આવે છે જેથી કરીને આપણેે ગામડામાં જ રહેેવું જોઈએ જેથી
શહેર ના લોકો એ ગામડાના લોકો એવું વિચારે છે કે આપડે શહેરમાં જ વસવા કરીએ પણ
એવું પોસબલ નથી અને ત્યાંના આપણે ઘઉંઘાટ પણ ભરે શહેરમાં કેવું છે કે વધારે પડતું ટ્રાફિક હોય છે જેમ કે આ ટ્રાફિકોનો સામનો પણ કરવો પડશે જેમ કે ગામડામાં તમને એવું ના મળે જેમ કે આપણ ટ્રાફિક ઓછું હોય છે અને આપણે સુખ શાંતિ થી જઈ શકીએ છએ જેમ કેડ શહેરમાં વધારે પડતું થાય છે અને ગામડામાં ઓછા થાય છે જેથી કરીને આપણે ગામડામાં ના ગામડામાં જ જરૂરી છે તમારે શું કેવું બાબતમાં ગજ તમારે શું કેવું બાબતમાં?
તમારી વાત સાચી છે કે શહેર ન જીવન એ ખુબ જ સારું છે. અમારે અહં તો ધંધા પણ ખુબ જ સારા ચાલે છે અને જેના કારણે એ ધંધા કરવાથી અમને ખુબ જ ફાયદો થાય છે અમે હમણાં એક અ સારી એવી ગાડીઓ અને હ હ અમે ઉતારવાના છી અને ધંધો હમણાં ખુબ જ તેજી માં ચાલશે વ વરદની સિઝ બજારની દુકાન થી માંને અ અન વતુ ખુબ જ કાઢ તેના કારણે ખુબ જ ફાયદો પણ થાય છે અને ગામડાના વિસ્તારમાં હમણાં તો એવું સારું પણ લાગે છે કે એવ સારું ચલાવે છે જો આપણે શહેરમાં પણ જીવન ખુબ જ કઠિન છે જેમ કે અમારા હવાથી લઈને સાંજ કરવું પડે છે અને જેના લીધે અમને થાકી પણ વધારે જઈ છે જો તમારે પણ એવું એવું જીવન હોય તો તમે પણ થોડુંક જણાવો ને.
અમારા લાઈફમાં તો અમે તો હું ગામડામાં રહ છું ગામડા લાઈફ જ બેસ્ટ માનું છું. કેમ કે શહેરી વિસ્તારમાં તમને જોબનું છે એ બધું આપણે વધારે પટતો ઉપલબ્ધ હોય છે જેથી કરીને લોકો આ ગામડાના લોકો ત્યાં શહેર માં જઈને વસ્ કરવા પડે છે જેથી કરીને આપણા ગામડામાં
એટલું નથીને કામ નથી મળી રહ તે આપણાના આરાના લોકો ગામડામાંથી શહેરમાં જાય છે.
થી કરીને અરા ગામડાનું લાઈફ સારી હોય છે જેથી કરીને આપણે ગામડામાં વસવાટ કર્યો હોય તો તે ગણું જ સારું લાગશે જે શહેરમાં જે શહેર માં રહેલા છે એ પણ ગામડા ગમાં બા પ આષિત થઈને આવ છે જેથી કરીને જમીન આપડી ગામડામાં હોય છે એ તે જમીનોને આપણે શહેરાના લોકો વધારે પડતી લેવા માંડ્યા છે. આપડે જેમ જોય છેએ તો શહેરમાંરપુર ડેવલપમેન્ટ છે જેથી કરીને ત્યા પ્રદ્યુષણ છે. જેમ કે સ્વાસ્થ્ય ન આપણને વધારે પડતો હાનિકારક પણ જેથી કરીને આપણ છેમ કે આપણ સારું નથી જેમ કે આપણને ઘોઘાટ ભર્યો અવાજ સાભળાય છે જે કરીને આપ મનોબળ આ ખૂટી જાય છે અને આપણને જે કામ કરવાની ઈચ્છાઓ હોય એ પણ આપણને મનોબળ તોડી નાખે છે જેથી કરીને આપણે મારે રીતે એવું જ કેવું છે આપણેે ગામડા ને બે જીવન ગુજારીએ જેથી કરીને આપણ શુદ્ધ હવા છે જેમ કે તમને ખાવાનું પ્રોવાઈડ મળે છે આપ જે આપણા શહેરમાં વસ્તુઓ કેવું છે કે આપણને મોસ્ટ ઓફલી અ આપણને બહારની વસ્તુ જેમ કે તમે શાકભાજી જો કે એ બહારથી આપડા ગામડા માંથી જ આવે છે પણ તે મોસ્ટ ઓફલી આપણને એવી મળે છે કે ખાતર વાળી મળે છે અને આપણે જે આપણે ગામડામાં રહીને આપણને શાકભાજી પોતાના ખેતરમાં રોપીને આપણે જો ખાશુંને આપણુ સ્વાસ્થ્ય સારું રહેશે તમારે શું કેવુ આ વર્ડ મા
હ તમારી એક વાત સાચી છે. કે આપણે યુઝ કરવો જોઈએ અને જેના કારણે આપણને ફાયદો પણ થાય છે અમારે ત્યાં તો હા ખૂબ જ મોંઘી આવે છે કેમ કે અમારા ગામડામાંથી શહેરમાં આવે એટલે આવેલા છે ભ અને ભડું એડ છે જેના કારણે થોડીક મગજમારી પણ પડે છે. અને ખૂબ જ જરૂરી પણ છે કે આપણે એવા પ્ર કેવો નહી
આપણને મોસ્ટ ઓફલી શહેરમાં આપને બધું રહેણીકેણી જેમ કે તમને આપણને બધું પ્રોવાઈડ જ થાય છે જેમ કે શિક્ષણ મળી કે આપણા ગામડામાં પણ શિક્ષણ
ને આપણેે પણ ત્યા એવું વિચારવું જોઈએ કે આપણુ પણ શહેર પ્રોવાઈડ ગામડામાં પણ પ્રોવાઈડ થવું જોઈએ જેથી કરીને આપણા ગામના લોકો આપડા ગામડામાં વસવાટ કરે જેથી કરીને આપણા શહેરમાં જેથી કરીને આપણેે ત્યાં શહેરમાં ના જવું પડે જેથી કરીને આપણે પણ આપણેે ગામડામાં જ વસવાટ કરવો જોઈએ મારે એવું જ કેવું છે કે ગામડાનીને લાઈફ જ સારી છે અને જેથી કરીને આપડે ગામડામાં જ વસવાટ કરવો છે મેં તો એવું જ વિચારવું છે કે મારે શહેરમાં તો વસવાટ કરવો જ નહી મારે તો ગામડામાં વસવાટ કરવો જોઈએ તો મેં તો એવું જ વિચારી મેં તો ખેતીમાં વધારે પડતો
મારી તો મારે ખેતરમાં હું તો શાકભાજી વધારે પડ તો રોપો છે જેથી કરીને મેં તો શહેરમાં
શહેરમાં જેથી કરીને હું તો ઘણ પણ પ્રાપ્ત કરી ગામડામાં ઘણી બધી પ્રાપ્તો કરી રહ્યો છે જેથી માર તો ઘરનો તો ગુજારો થઇ જ રહ્યો છે હું તો એટલે માટે ગામડાંમાં જેથી કરીને હું તો શહેરમાં મારે તો જાવાનું હોય તો ગામ માટે જાવાનું હોય જેમ કે તમે જાણો છો ડેવલપમેન્ટ જેમ કે મોલ છે બધું વધારે પડતું વધારે પડતું ડેવલોપમેન્ટ થઈ રહ્યું છે શહેરીકરણમાં અને ગામડા માં થોડો ઓછો હોય છે જેથી કરીને આપડણે ત્યાં જવા પડે છે શહેરીકરણમાં જેથી કરીને આપણો વધારેો પડતો. ટ્રાવેલંગ ન પણ ખર્ચો થઈ જાય છેવું વિચારું છું કે. ગામડામાં પણ બધી સુવિધાઓ આવે છે જેમ કે હોસ્પિટલો સારી સારી આવી જાય. જેથી કરીને આપણે ત્યાં શહેરમાં આપણે જવું ના પડવું જોઈએ. અને જેથી કરીને આપણે આ આપણા ગામ. વસ્તુ બધું મળી રાય છે એવું જ મેં તો વિચારું છું તમારે શું માનવું છે. નાા બાબરનું.
હા તમારી વાત સાચી છે. કે અમારા શહેર ન જીવન એટલું પણ સારું નથી કે અમારે ત્યાં મોલ ને જોવા મળે છે. પણ તે ખુબ જ મોંઘા હોય છે અને અમારે ઇન્કમ તો સારી નોકરી કરીએ અને. ને ઇન્કિમેન્ટ મળે કોઈ ધંધો અમે કરીએ તો અમારી કમ ગામડામાં એવું નથી. હમણાં બધા પ્રકારના ઓલરાઉન્ડર આવી શકે છે. કે તમારું જીવન ખુબ જ સારું છે ખેતી પણ કરો છો તમે નોકરી પણ કરો છો. તમે બિઝનેસ પણ કરો છો. અને તમારી ઈન્કમ ખુબ જ હાઈ હવે થઈ જાય છે એવું લાગે કેમકે હમણાં. બધી નોકરી પણ એઆઈ થી બધી ચીનવા માંડી છે અને જેના કારણે ખૂબ મગજમારી પણ. પડી છે અને એ એવું વિસ્તાર આપણે ખુબ જ હવે તો અમે પણ ગામડામાં. વાના કેમ કે અમાર ગામડામાં ઘેર પણ છે અને અમારાન બધું કરે છે. અને જેના લીધે આપણે. સારું એવું ચનવા જોઈએ પછી હું પણ. ત્યાં નોકરી કરીશ અને ત્યાં ખેતીને એવું કરવાનું એવું મને વિચારશે. ગામડામાં ઘણા પ્રકારની ફરવાલાયક ચરો છે જેમ કે ડુંગરો વિસ્તાર. અને અમારા બાજુના ગામડાના વિસ્તારમાં જેમ કે વિલસ ધમપુરમાં અન્ય ઘણા પ્રકારના. આ સ્થળો છે તે આપણને ભરવા લાયક અને. ફરવા ફરવા લાગ ખુબજ આ મજા પણ આવે. પણ આવે છે. જેમ કે અમ અહીંયા આ પ્રકારના ખાનું પણ સારું મળે છે. કે શહેરમાં જલ્દી અમને ટ્રાવેલ્સ વધારે ન કરવા પડે. જેમ કે ગામડાના જેમકે હિન્દુસ્તાથીને એવા વીસ વીસ કિલોમીટરને એ. જવું પડે છે અને તે ખુબ જ મગીજ મારી પડે છે. અને જેના કારણે આપણે પણ. એવો વિસ્તાર જોણવા જોઈએ કે. આપણને સારા લાગે જો આપણે એવા વિસ્તાર ચનશું તો જ આપણને ઘણા બધા. પ્રદેશોથી મળ ને અન્ય પ્રદેશો આપણને સારી રીતના જોવા મળશે. અ તમારે શું માનવું કે તમે કયા વિસ્તારોમાં વધારે પસંદ કરો છો.
હું તો મારે નવસારીટલા મે.
મને.
તો.
જર લોકો પણ આપ. હ. એ.
હ. ચસ્. ગામડાના લોકો કેવું જીવન કેવી રીતના રહી છે મોસ્ટ ઓફલી આપણને ખાવાનું પણ મળી જ સા